હેલો કેમ છો બેન તમે સારું છે? બસ મજા તમને સારું છે ને બેન? શું ચાલ્યા શું કેવો પછી જો ની હમડે હમ ફાઇન તો મારી એક ફ્રેન્ડ મનેલી હતી બસ ચાલ્યા ઘરે જો ને આ મેં તને કેવું ને મારી ફ્રેન્ડ મનેલી ને તો એ મને જરા એને પ ક દુખી હતી કે એમ કેતી હતી કે જવા દેની મેં આજે મારી સાથે જ ભણેલી હતી તો એણે બી એમએસસી કરલું હતું આઈટીમાં અને આજે છે ને બોમ્બે ની સારી એ કંપનીમાં છે ને જોબ કરતી હતી સારો એવો પગાડો હતો તો એ કેવા લાગી કે અમને છે ને હમણે અ એ કંપની માંથી છે ને કાઢી મૂક્યા છે કેમ ખબર તું એ મને એવું કધી છે કે આ એઆઈ છે ને મારો જોબ લઈ લીધો છે એઆઈ એટલે તને ખબર જ હશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો તું જોઈ શકે છે કે હમણે આવો જમાનો આવી ગયો છે કે બધી જગ્યાએ એઆઈ નો યુઝ થાય છે પણ આ એઆઈ ના લીધે છે ને બહ બધા માણસોનો જે જોબ છે ને એ જવાનો છે આજે તું આ મારી ફ્રેન્ડનું જ એક્ઝામ્પલ લઈ ને તો એને સારામાં સારી સેલેરી હતી પણ આજે એનું જે કામ હતું ને એ એઆઈ જાતે તરત કરીને આપી દે છે તો પછી માણસ શું કામ રાખીએ તો માણસોનું જો કામ જો એઆઈ લેવા માંગે તો તો માણસો શું કરશે ક્યાં જશે એ લોકોને રોજગાર કેવી રીતે મળશે તો આ તો મેં તને કેમને આ બહુ મોટો પ્રશ્ન તું શું કેવા માંગે છે એ બદલ
મોબાઈલમાં પણ આ એઆઈ આવી ગયું છે તો પણ મેં એવી રીતે સાંભળેલું છે કે ઘણા કામ હવે ખુબ સરળ બની ગયા છે તો ખાસ કરીને હું મારું કેવું કે હું હવે સ્કૂલમાં ટીચર છું તો મારે કઈ લેસન પ્લાન બનાવવું હોય કે પછી કઈ નવું મટીિરિયલ તૈયાર કરવું હોય કઈ હોમવર્ક તૈયાર કરવું હોય વિદ્યાર્થીઓ માટે તો મારા જેમ બીજા બધા કેટલા શિક્ષકો છે તેના માટે ત્યાં બહુ ઉપયોગી છે તો મને તો એવું લાગ્યું કે એઆઈ તો ખુબ સરસ વસ્તુ છે પણ તમારી વાત સાંભળીને મને એમ થાય છે કે જો આવી રીતે રહેશે તો આ તો ચિં ચિંતાજનક વાત છે કે એક દિવસ એવું આવશે કે કદાચ આ મારું બી જોબ ખાઈ જશે તો પછી કરવું શું મને એ થાય છે કે આપણે કેવી રીતે સાવચેતી રાખવી કે આ એઆઈ આપણા ઉપર હાવી ના થઈ જાય કારણ કે મેં અ્યારે જોયું છે કે જે વસ્તુ હું કલા ક લ પેલા જે કામ કરવા હવે થો મિનિટ થઈ જાય છે તો મને ખુબ સરસ લાગે છે કે મારું કામ હળવું થઈ ગયું પણ આ તો બહુ ચિંતાજનક વાત તમે મને કીધી તો કરવું શું પછી
હમ સાચી વાત છે તું જોઈ શકે છે આ જે ફ્રેન્ડ નું એક્ઝામ્પલ આપું તે તું એટલે મારું તો એવું કેવું કે આ એઆઈ જે ટેકનોલોજી જે આવી છે ને એ તમે લોકો આ માર્કેટમાં લાવો છો પણ એના પેલા તમે જરા એ બી વિચારો કે જોબ કોઈ ન બી ખતરામાં નહી આવવું જોઈએ કોઈની બી જોબ ના જવું જોઈએ કે ટેકનોલોજી ક્યાં યુઝ જ્યા માણસો નથી કામ કરીકતા કરી શકતા ધારો કે તું મેં તને એક્ઝામ્પલ આપું ધારો કે આપણેે આ મૂન પર જવાનું છે તો માણસો એ લોકો ત્યાં નહી જઈ શકે તો તમે ત્યાં યુઝ કરો એ ટેકનોલોજી તમે આવી જગ્યાએ યુઝ ના કરો કે જેને જ્યાં માણસને રિપ્લેસ કરીને એઆઈ મૂકી દું છે મે માનો છું કે એઆઈ ના લીધે બહ જ આપડા કામ જે છે સરળ થાય છે સારી રીતે થાય છે ઇવન તું જોઈ શકે જે એઆઈ જે કામ કરે છે એકદમ પરફેક્શનમાં કરે છે એક્યુરેસીમાં લે છે એકદમ સારી રીતે અ તમને કરીને આપે છે તમારું બધું કામ પછી બહુ બધો ડેટાઓ એને ફિલ્ટર કરવાનું કામ બી એઆઈથી થાય છે ને તું હમને બીજું એ કે એમાં એવું છે કે આ એઆઈ ના લીધે છે ને હમ ફ્રોડ બી થાય છે મેં તને એક વાત કેું કે એઆઈ આવું વિડીિયો બનાવી આપે જે વિડીિયો અચઅલમાં હોય જ નહી તમને એવું લાગે છે કે આ સાચો માં સાચો વિડીિયો બન્યો છે તો આમાં તો આટલો બધો ફ્રોડ કે કોઈને સમજ જ ના પડે ન્યૂઝ સાચી કઈ છે શું કેવો તમારો આ બાબતમાં
ચિંતા વાળી છે કે આ જે વસ્તુ સાચી ના તે બી આપણને દેખાય છે કે સાચું છે તો કરવું શું હવે પણ ખરેખર કેવા જાવ તો લોકોનો એઆઈ યુઝ કરવાથી ઘણો સમય બચી જાય છે પણ પરંતુ એક નુકસાન એ પણ છે કે લોકો હવે એઆઈ પર વધારે નિર્ભર રહી રહ્યા છે જેમ કે મારી જેમ હવે મારે કઈ બી વસ્તુ શું કરવી હોય તો હું એઆઈને પૂછું છું મારે કઈ બી જીવનમાં મારે કઈ ચાલતું હોય તો મારી સલાહ જોઈતી હોય તો હું ચક પીટી ને પૂછું છું હું એઆઈ ને પૂછું છું કે મારે શું કરવું મારે આ કામ કેવી રીતે કરવું તો મારી નિર્ભરતા દિવસે દિવસે એઆઈ ઉપર બહુ વધતી ચાલલી તો મારી જમપ સાચું કહવ તો એવા ઘણા લોકો છે જે્યા એઆઈ પર નિર્ભર રહી રહ્યા છે આજકાલ તો એનાથી થયું શું છે કે આપણે વિચારવાની ક્ષમતા પણ અસર પડી રહી છે તો આજ વસ્તુ જોઈને જે મારા ઘરે બાળકો છે તો બાળકો માટે બી આ બાબત ધ્યાનમાં રાખવાની છે કે બાળકોને બધું તૈયાર જવા મળી જાય છે તો તેઓ પોતે જ વિચારવાનું ઓછું કરે છે ને એ આઈને પૂછે છે કે મારે કરવું શું આ સમ કેવી રીતે સોલ્વ કરવું એટલે હવે માતા પિતા ને બી ધ્યાન રાખવું જોઈએ કે બાળકો એનો યોગ્ય ઉપયોગ કરે છેો આ ટેકનોલોજી છે ને દિવસ જાય એ પ્રમાણે ટેકનોલોજી અપડેટ થતી જાય છે તો આપણેે એનો લાભ લેવું જરૂરી છે પણ એવું બી ના હોવું જોઈએ કે આપણે એના ઉપર આખું નિર્ભર રહી જ ને આપણું જીવન બગાડીએ
સાચી વાત છે એકદમ જ સાચી વાત છે તમારી તો જોઈ શકે છે આના ફાયદા તો બહુ જ બધા છે કે એ ઝડપથી કામ કરે છે પછી એ ચોક્કસ છે એકદમ એક્યુરેસીમાં છે ને એ એક મોટો ડેટાને બી એક બિગ ડેટાને બી સારી રીતે એ કરી શકે છે પછી કામ કરવાની શ શક્તિ બી તમે જોઈ શકે એ ટ્વેન્ટી ફોર અર્સ આપણાને અવેલેબલ છે પછી શિક્ષક શિક્ષણમાં બી બહુ યુઝફુલ છે તું જોઈ શકે છે બહુ બધા લર્નિંગ એપ આવે છે પણ આમાં આના નુકસાન બી તું જોઈ શકે ને કે ઘણા બધા એવા નુકસાન છે કે જેમ કે રોજગારી પર અસર પડે બહુ બધા લોકોનું જોબ જઈ શકે છે ઇવન તો બીજું એક જે છે કે પ્રાઈવસી અને સિક્યોરિટી આ તો બહુ જ મોટી સમસ્યા છે કે ડેટા લીક ી થઈ શકે છે બીજું એ કે આ એઆઈ જે ડેવલપ કરવાવામાં છે ને કોસ્ટ બી હાઈ લાગે છે ને માનવ લાગણીઓ ના અભાવ એટલે તું જોઈ શકે છે જે આજે તમે જો વિચારો કે અમુક જે બોમ્બે અને બેંગ્લોર જેવીવા જેવા રાજ્યમાં છે ને તું જોઈ શકે ને તો હમણે ત્યાં એઆઈ ટીચર આવી ગયા છે તો એઆઈ ટીચર તો લાવી શકે પણ જે ટીચરમાં ઈમોશન્સ છે જે ટીચરમાં આવડત છે જે ક્રિએટ િ છે તે તું ન લાવી શકે એઆઈમાં તો ને બીજું જુએ કે એઆઈ ના લીધે છે ને આપડે બધા એના પર ડિપેન્ડન્ટ રહી ગયા છીએ કે ધારો કે મારી પાસે કોઈ. છે તો મને નથી આવડતી તો મેં શું કરું આખો ફોટો લઈને ચેટ જેપીટી કરી દેવું તો એમાં મારું શું મે મારા પાસે શું નોલેજ મળ. મેં તો ના સોલ્વ કર્યું નહી કે મેં ટ્રાય કર્યું કે શું કેવી રીતે. ક કઈ જ ના ક એટલે તું જોઈ શકે છે કે આવી રીતે આપણેે બધા નિર્ભર થઈ છે એ એઆઈ પર તો એ. કે એ બધા તું જોઈ શકે છે કેટલા બધા ડિસએડવાન્ટેજ મેં તમને. તો આવું નથી કે આ એકદમ જ ખરાબ છે એવું તો નથી પણ મારું કેવું એક જ છે કે તમે પૂરેપૂરા એઆઈ પર ડિપેન્ડ ના રહો પોતાનું બીજી સ્કીલ. અ મો વધાઓ ને તો આગળ જતા તમને બો જ તકલીફ થશે શું માનવું છે તમારું?
નઇ ખરેખર તમે જે કીધું તે બિલકુલ સાચું કહ્યું જો આપડે સંતુલન રાખીને ઉપ ઉપયોગ કરીએ. એઆઈ નો તો આપણા માટે ખુબ ફાયદાકારક બની શકે છે. પરન શે તો એ લોકોને. એ વસ્તુની સમજણ કોઈ દિવસ ના આવે જે આપણે લાઈબ્રેરીમાં જઈને. ને આપડે કોઈ એક ટોપિક ઉપર વસ્તુ શોધતા મોટી મોટી ચોપડીઓ લઈને એના ઉપર શોધ શોધતા એના પર જે રિસર્ચ કરતા. ને એ વસ્તુ ન ઉકેલ લાવતા તો આ બચ્ચાને એ દિવસ આપણેે જે ભોગવેલુ છે આપણે જે મહેનત કરેલી છે એમનું મહત્વ એ લોકોને કોઈ દિવસ ના ખબર પડે કારણ કે જયારે આપણે જાતે કોઈ મહેનત કરીને વસ્તુ નો ઉકેલ લાવીએ છેએ તે આપણા મ મગજમાં એવી રીતે બેસી જાય છે કે આપડે જ્યાં સુધી અંતિમ સાસને લે ત્યાં સુધી આપને મગજમાં રહી છે. તો એઆઈમાં જયારે એ લોકોને એકદમ ફાટ દઈને ને મળી જાય છે. જવાબ તો એ લોકોને એ વસ્તુની સમજણ કોઈ દિવસ નથી પડતી.
ઓ ચાલો તો મળીએે પછી.